હાલો.
હાલો.
આવે છે, અવાજ?
હા હવે આયવો
વનતમા તમને શું વિચાર છે, ભણતરના વિશે કે આ જમાનામાં ભણતર અત્યારે જે હાલે છે, બધું બરાબર છે. સારી રીતે ભણાવે છે, છોકરાઓને કે કાઈ ફેરફાર થવો જોઈએ લાગે
ફેરફાર તો જો સીબીએસસી આવી ગયું, ગુજરાત બોર્ડ આવી ગયું ઇન્ટરનેશ નલ બોર્ડ આવી ગયું, આઈસીએસસી આવી ગયું એટલે છોકરા માટે એવું લાગે કે ભણતરનો ભાર વધી ગયો છે, આપડા ટાઈમમાં એટલું બધું ભણ તર ન ભાર નતો
આપડા મા બાપ ની એટલી આપડી ચિંતા નતી કે ભણશે તો પાસ તો થઈ જ જશે અત્યારે તો પાસ થવુંય અઘરું થઇ ગયું છે.
દસમાં બારમા વાળા છોકરાઓને વાને બધુય આમ ટોકિય તો એ ધ્યાન રાખવું પડે કે ભાઈ કઈક બીજું અટપટું ન કરી લે એમ આપડા જમાનામાં ઈ નતું આપડે આપડું લેશન ને જે સ્કૂલેથી આપતા ઈ આપડે એમને કરી લેતા હતા આપને કોઈની કેવાની જરૂર નથી પડતી કે તમે કરો પણ અત્યના છોકરાઓને શું છે. આપડે બેસવું પડે તો જ એ લોકો ભણે છે, એમ એવું એટલો ફેરફાર આવી ગયો છે, ખબર નઈ આ સોશિયલ મીડિયાના હિસાબે ફોન વાપરે છે. એટલે કે ટીવી જોવે છે, એટલે કે ખબર નહિ શું? ને તો પોતાને આપડા ક્યારેય યાદ નથી મને કે મારા મમ્મી બેઠા હોય કે આ ભાઈ તું હોમવર્ક કર કે હા કે ના કે એ તમને નહી યાદુ ક્યારે કે યાદ એવું કાઈ?
ના ના આપણા ટાઈમમાં આ છોકરાઓને કેવું નતું પડતું કે તમે હોમવર્ક કરો આપડે આયડી રીતે લેસન કરી લેતાતા અત્યારે છોકરાઓને મારવા પડે તો લેસન કરવા બેસે છે. એને પરીક્ષા હોય એ લોકો ને ચિંતા હોતી નથી કે આપડી પરીક્ષા છે, ત આપડે સારા નંબર લઈ આવા છે. આપડા સારા માર્ક્સ લઈ આવવા છે એ ચિંતા બધી અત્યારે મા બાપ ને કરવાની હોય છે.
શું થશે શું નહિ આ તો આપડા જમાનામાં મા બાપ ને ખબર હ ને આપડે આપડી રીતે ટ્યુશન ને બધું આપડી રીતે ગોતી લેતા. મોટા થયા પછ અત્યારે તો મા બાપ બધુંજ જઈ જઈને જોવે છે કે ક્યાં ભણતર સારું છે? કયા ક્લાસીસમાં મોકલાય આમ તેમ બધું રિસર્ચ કરે છે આમ રીતે સારું ઈચ્છ્યું છે કે જે ભણેલા ગણના મા બાપ છે એને આમ આંખ ઉજળી છે કે ભાઈ ખબર પડે છે કે અહીયા મોકલાય ના મોકલાય આ સ્કૂલ સારી આ સારું. બધું એમ સમજાવી શકે એ આપડે શું હતું કે આપડણે તો આપડા મા બાપ બેસાડી દેલા કે ભાઈ આ સ્કૂલ સારી એટલે કોક કી એટલે આપડે જાતા ત્યારે તો વધી ગયું છે એમ બધા તપાસ કરે બધા કઈ સારી છે પછી જ બધા સિલેક્ટ કરે છે.
હ પણ ત્યારના જમાનામાં શું હતું બધા છોકરા એટલા હોશિયાર નતા અત્યારે તો એક ક્લાસ માં ચાલીસ છોકરા હોય તો ચાલીસ માંથી પાત્રીસ છોકરા હોય એટલા હોશિયાર હોય. એના પૂરે પૂરા માર્ક્સ આવતા હોય. એટલે અત્યારે છોકરાઓની જે બુદ્ધિ છે એની ક્ષમતા વધી ગઈ છે. એટલે એના હિસાબે પછી, નોકરી માં ને એમાં છે ને ચાન્સ જે અલગ છોકરાઓ હશે એને મળશે.
હા કે બીજું કઈક એની પાસે સ્કીલ હશે, ટેલેન્ટ હશે એને મળશે હા
એટલે અત્યારે છે ને ભણતર આમ જોઈએ તો જે ગુણવત્તા હતી એ સુધરી ગઈ છે. પેલાના ટીચર આપણને આટલું શિક્ષક હતા એ આપણને આટલું શીખવાડતા નતા. અત્યારના શિક્ષકે એ અત્યારે હોશિયાર થઇ ગયા છે. કે છોકરામને એક ન એક રીતે નથી આવડતું તો બીજી રીતે શીખવાડશે બીજી રીતે. તને અહીં વળતું હોય તો ત્રીજી રીતે શીખવાડશે. ને આપણા જમાના ના શિક્ષક હતા આવવડું બોર્ડ ઉપર લખી દીધું. એવડું તો ભલે ના એવડું તો થયું.
હમ્મ. એટલે રીત સમજાય અત્યારે જવાબ પૂછે છે તો જવાબ મળે છે આપડે શું મળતું હતું આપડે માર પડતો હતો કે ભાઈ. નહી પૂછવાનું તમારે. ત્યારે છોકરાઓ ને છૂટ જ છે કે છોકરાઓને હાથ નં અડાડે એટલે છોકરાઓ બિંદાસ એમ બીયા વગર પૂછી શકે છે ભાઈ અમને નથી સમજાણું. તમે પાછું સમજાવું એવું બધું અત્યારે આમ વધી ગયું છે ને. શિક્ષકે ભણેલા છે શિક્ષકો ને ટ્રેન કરીને પછી મોકલવામાં આવે. આપડે જયારે ભણતા ને આપડા ટીચર શું હતા કે પાસ થઈ ગયા એક્ઝામમાં. ટીચર ની એક્ઝામ દઈ દીધી આવી ગયા અત્યારે તો ટ્રેનિંગ આપ પી કાયદેસર છ મહિના માટે અ છ મહિના પછી ટ્રેનિંગ હોય વર્ષ દિવસે ટ્રેનિંગ એ લોકોને ટ્રેનિંગ આવતી જ હોય આવતી જ હોય એમ. ટેકનોલોજી કક નવી નવી આવે એટલે એ લોકોને સીધા મિટિંગ કરવા બોલાવે છે. એટલે આ બધું ફેરફાર એટલે થયું છે.
હા અત્યારે તો જો તમે. હમ્મ હમ્મ આ વખતે તો જો તમે બીએડ કરી લીધું. તો આપડે ગુજરાતમાં સિસ્ટમ છે કે ટેટ કે ટેટ ની પરીક્ષા આપડે દેવી પડે. એટલે બીએડ માં કદાચ તમે. પરીક્ષા માં ચોરી કરીને પાસ થઈ ગયા હોય તો. આપડે પાછી બીજી જે પરીક્ષા દઈએ. એમાં તો તમે વાંચેલું હોય તમને આવડતું હોય તો જ તમે પાસ થવાને. એટલે શિક્ષકોની ગુણવત્તા વધી ગઈ છે અત્યારે.
હા એ છે.
અને ઈ સારું છે, કે શિક્ષકો સારું ભણાવે છે, તો છોકરા ને સારું શીખ વા મળે છે.
હ.
એટલે ચાલીસ છોકરામાંથી પાંત્રીસ એવા છોકરા હોય છે, કે જે હોશિયાર થઇ ગયા છે. કે આપડા અહંયા દેશમાં જ નઈ વિદેશમાં જાય તો એ પાછા ના પડે આપડું ભણતર ગુણવત્તા વારું થઇ ગયું છે. પેલા ભારતનું ભણતર એટલું ગુણવત્તા વાળું નતું વિદેશમાં જાતાતા તો એ આઠમા ધોરણ વાળા છોકરાને શબ્દ લખતા નતા આવડ તા ઇંગલશમાં અત્યારે તો ઇંગ્લશ માં તમે જોઓ તો પેલા ધોરણમાં એવા હોય તો બોલવા માંડે છે. લખવા મં
હા સીધું અરે નથી હોતા તો એ બે કે ત્રણ વર્ષના હોય છે, ને એને તમે ઈંગ્લિશ કાર્ટૂન દેખાડો ત્યારે એની બુદ્ધિ ડે ડેવલોપ થતી હોય છે, તો એ ઈ કાર્ટૂન જોઈ જોઈને સમજવા માંડે છે. અને ઇંગ્લિશ બોલવામાં મંડે છે, જેવી રીતે આપણે હિન્દી શીખવુંતુ આપડા છોકરાઓ અત્યારે ઇંગ્લિશ એવી રીતે શીખી જાય છે, એમ આપડે હિન્દી કોઈ શીખ ખવાયડું નતું આપડે તેવી જોઈ જોઈ ને શીખતાતા બરોબર પિક્ચર જોઈ ને એવું બધું અત્યારના છોકરા કાર્ટૂનમાં આવે કે ભાઈ આ ઇંગ્લિશમાં આમ કીયે છે, પોતે ઈજ એસેન્ટ એજ રીતની ભાષા એ પ્રયોગ એજ રીતનો કરે છે. કે જાણે વિદેશ વારા કેમ બોલતા હોય એવું આપને લાગે જોઈન્ છોકરાઓ એટલા હોશિયાર થઈ ગ્યા છોકરા
હા. ત્યારે એ બધુંય થયું છે, ભણતરના હિસાબે, એટલે આપડે કહીએ કે પેહલાનું ભણ તર અને અત્યારનું ભણતર આપણે બેયને અ કમ્પેર કરીએ તો બેયમાં અત્યારનું ભણતર વધારે આગળ વધી ગ્યુ છે, એટલે છોકરાઓ મા એ સારું છે, અને મા બાપ માટે સારું છે. કે આપડે છોકરાઓ પર ધ્યાન દઈ શકીએ તો આપડે ખબર પડે છે. કા આપણા છોકરાવને કેટલું આયવ્ડું છે, નથી આયવ્ડું અત્યારે છોકરાવની સાથે સાથે મા બાપ નીય જવાબદારી વધી ગઈ છે.
ત્યારે રિઝલ્ટ આવે તો આપને ખબર છે, કે ભઈ સારું આવે ના આવે પેલા શું હતું રિઝલ્ટ આવે તો આમાં જાવાનું આમાં જાવાનું અત્યારે છોકરા ગમે એટલા ઓછા માર્ક્સ હોય કે વધારે માર્ક્સ હોય ગમે ઈ ટેલેન્ટ પોતાની અંદર છુપાયેલું હોય છે, ને બહાર કાઢે છે, ને લઈ લ્યે છે, કે ભઈ ભણવામાં ન થ્યું સરખું તો એ લોકો કોક અ છોકરી છે, તો એ પાર્લર મા ચાલુ કરી દીએ છે. અને ઘણા ને જોયા છે, કે અમારી ક્લાસમાં જ હતી એક છોકરી, જે ભણતીતી અને એને એવરેજ એવરેજ થી ઓછી એમ, સાવ ઠોઠડી હતી એ છોકરી અ ફેલ હતી દસમામાં તો અત્યારે હું જોઉં છું ને એને તો અત્યારે એને બે તો પાર્લર છે, પોરબંદરમાં અને રોડ ઉપર એમ મેઈન જે રોડ છે, એની ઉપર ને બો કમાય છે, ને ફરવા જાય છે, વા જાય છે, આપડે એમ ઈ છોકરી હોશિયાર નતી તોય આપડે એમ બુધિ આપડે એની માપવા ત્યારે કઈ રીતે માપતા કે ભાઈ નથી એને આવડતું એટલે ઈ હા પણ ઈ હોશિયાર હોય તો જ આટલી આગળ વધી સૈકી હોય ને એટલે કોઈને આમ આપડે ઓછું નહીં ગણવાનું કે ભાઈ આપણા છોકરાઓ ને આપડે ઓછું નઈ ગણવાનુ કાઈક તો કરી જ લેશે એમ એટલે આપને ખબર પડે છે, એમ જુદબો આપડે કે તાકાત આપવાની હિંમત આપવાની કે કોઈનાથી બીવાનું નય એમ તમે ગમે ત્યાં આગળ વધી શકો છો પણી ભણેલા હશે તો કઈક પણ કામ આવશે એમ, બાકી એને ધંધો કાઈક પણ શેમાં કામ આવશે ભણતર કે કોઈ છેતરી નહી શકે
હા અને પેલા છોકરાઓ જે ભણતર અડધે થી મૂકી દેતા હવે ઈ ટકાવારી ઓછી થઈ ગઈ છે. હજી છે, ગામડામાં ન્યાં ઓછું ભણે પણ પેલા જેટલી ટક્ કાવરી હવે નથી રી, ઓછી થઈ ગઈ છે.
હવે તો કેમ કે, ગામડામાંય સરકારી સ્કૂલ ને બધું ખુલવા મંડ્યું છે. અને સરકારી સ્કૂલ માં અત્યારે આપડે જોઈએ તો, બે ત્રણ મારી ફ્રેન્ડ છે એ રાખ્તી હોય આમાં. સોશિયલ મીડિયા માં આપણે જોઈએ કે, કઈ રીતનું ઇ લોકોનું ભણતર છે ક કેટ્ ક્લું સરસ રીતે બધુંય શીખાડે છે, ને ક્ એવુ આમ મનોરંજન વારુ ભણતર થઈ ગય સરકારી સ્કૂલ આપને એમ થાય કે આપડા છોકરાય આવી સ્કૂલ માં જાતા હોય તો કેટલું સારુ. અને હવે તો સરકારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલજ્ ખોયલી છે એમ. એમાં, આપડે સરકારી તો, બીજા જે ગરીબ માણસ ના છોકરા છે જે હોશિયાર છે, એ ભણી શકે એમાં એમ
હા
એ એક રીતે તો આમ ભારતનું ભણતર તો સુધરવાના ઓલા ઉપર જ છે. ઉધરી એન યુ એટલે આવતા વીસ, વીસ ત્રીસ વર્ષમાં તો એમાંથી વધારે સુધરશે, એવી આશા છે મને.
હા, સરકારે સારા પ્રયત્ન કર્યા છે, ભણતરના.
ત્યારેય આમ ધ્યાન આય્પુ છે કે, ના કોઈ વસ્તુ આય્પી છે આંગણવાડી માં, ને બધેય જે તો ખોરાક ને સારું પ્રોટીન વાળું બધું આપે છે પછી રમકડા આપે છે છોકરા ભણી શકે એવા વન ટુ થ્રી વાળી એવી બ કે જેનાથી પ્રેક્ટિકલી આપણે ગણતા ત્યારે શું કે બોર્ડ ઉપર જ લખતા એટલે આપણે મજા ના આપતી આપણે કંટાળું આવતું આ છોકરાઓને શું એન્કરેજ થાય છે જવા માટે કે પ્રેરાય છે તમારે જવું છે મારે રમ ઊશિયા નને મજા આવે છે અતાર છોકરા આપડે મજબૂરીમાં જતા અત્યાર ના છોકરાઓ ખુશી બ
હા અ એના છોકરાને ઘરે રહેવું નથી ગમતું એને એમ થાય છે કે આપણેે સ્કૂલે જઈએ હા
એટલે છોકરાઓ હોશિયાર થયા છે પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ વસ્તુ વધી ગઈ આપડે તો શું કે બુક લઈને જવાનું અને ચોપડાાઈ તમે જોશો તો એ માસ રસ રંગબેરંગી ચિત્ર વાળું ને બધું સમજાવેલું ને સરસ આમ મજા આવે એવું બધું દોરેલું હોય એટલે મજા આવે આપ જોઈને બુક આપડી બુકમાં શું હતું તો બ્લેક એન્ડ વ્હાઈટ ખાલી નામ લખેલું હોય કે આ લેખક હતા આ લેખક હતામ કઈ ક્રિએટિવિટી કઈ નહી આ લોકોને તો ક્રાફ્ટ ને એવું બધું આવ
હા
ને મજા આવે ગેમ્સ આવે બધી ન ની રમ
હા ગોખેલવું નથી રહ્યું અત્યારે પ્રેક્ટિકલ વસ્તુ થઈ ગઈ છે કેટ છોકરા અમને સમજાય છે એમ
હા બાકી તો મ ભણાવવા જોઈએ છોકરાઓને હું તો એમ કઉું કે આપણે આજુબાજુમાં કોઈ ભણતું ન હોય એને કેવું જોઈએ કે ભાઈ ના તમે તમારા છોકરાઓને ભણાવો જઈએ તો અમુક આપડા ધરમ છે એમાં એ લોકો ના પાડે છે કે નહી છોકરીઓને બાર ભવાની પછી બહાર નહી મોકલવાનીને એવું બધું એટ ઈ હજી ભેદભાવ થોડોક નીકળતા વાર લાગશે છોકરાઓને તો ભણાવે જ છે ગમે ત્યાં મોકલે છે પણ છોકરીઓ માટે આ કરવું જોઈએ આપણા સમાજ ના લોકોએ કે ના ભાઈ કે છોકરી તમે પણ ભણો એમ અમે તમારો સાથ બેસીને કોઈ છોકરીને મા બાપ ના પાડે છે તો સમય સમાજમાં એવો આગેવાન હોવો જોઈએ કે જેની પાસે જઈ નહી કઈ શકે કે અમારા મા બાપને સમજાવું કે અમને ભણવા દઈએ કે હા કે ના એવી રીતે કઈક હોવું જોઈએ કઈક. તો આગળ વધશે છોકરીઓ ભણશે તો એ આગળની પેઢી ને એ સંસ્કાર આપશે અને આગળના નાગરિક બનશે નાના બાળકો એને કઈ તમ શીખવાડશે ભણેલી હશે તો. એ
આપડે સરકારે છોકરીઓને ભણવા માટે સારી કરી છે સિસ્ટમ બધી પણ સમાજને સમજવું જોઈએ અને છોકરીઓના મા બાપને સમજવું જોઈએ. કે આપડે છોકરીઓને ભણાવવી જોઈએ.
હ ચાલો હવે રાખો.
હા. હમ્મ.